જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શું હાલ છે તમારો
બસ ભાઈ મારો હાલ સારો છે તું કેમ છે
હું પણ સારો
આજે આપડે કઈ વિષય પર ચર્ચા કરવાની
તમે કહો એ વિષ પણ ચર્ચા કરીએ
તો આજે મેં વિચારું છું કે આપણે બોવ સારા વિષય છે મારા વતે એ કે શું પૈસા શું ખરીદી શકે
હમ્મ નહી આ વાત મને તો નહી હારે મને તો સાચી ની લાગે તમારા ખ્યાલ થી શું
જો આ વિષય તો બઉ અ ખરેખર છે. મારા મતે પૈસા જીવનની જરૂરી તો છે. પણ પૈસાથી સારું સૂપ ખરીદી શકાતું નથી
પણ ઘણા લોકો માને છે કે જો પૈસા હોય તો જીવનની બધી સમસ્યા દૂર થઈ જાય
કેટલીક સમસ્યાઓ જરૂર દૂર થાય જેમ કે સારું ઘર સારું શિક્ષણ અને સારી સારવાર મળી શકે પરંતુ સુખ માત્ર આટલાથી મળતું નથી
એટલે તું કહેવા માંગે છે કે પૈસા જરૂરી છે પણ પૂરતા નથી
હા બોવ સારી વાત કીધી મે એજ કવા માંગુ કે જો કોઈ પણ વાત એવો હોય છે ને જે મનુષ્ય પાસે બોવ જ પૈસા હોય છે. પરંતુ એ સ્થિતિમાં પાસી જાય ને કે આ પૈસાથી પણ આ વસ પેલી મકી બહાર નહી નીકળી શકે
એકદમ સાચું પૈસા જીવન જીવનું સાધન છે જીવનનું હેતું નથી
હા જો અ મે જેમ કહ્યું તો મારા તારાથી એક સવાલ આવે છે. કે જો કોઈ વ્યક્તિ ખૂબ ઘની હોય તો શું અ તે હંમેશા ખુશ જ હોય
ના ના આ ઘણા ધની લોકો પણ તળાવ એકલતા અથવા પરિવાર સમસ્યાઓને સામાનો કરતા હોય છે એટલો એવું નથી કે તે લોકો ઘણી ઘણા પૈસા વાળા છે તો એ લોકોના જીવનમાં પ મુશ્કેલી પરી પરેશાની એવું કઈ નહી હોય મને તો લાગે કે એ લોકો ના જીવનમાં અધિક પરેશાની હોય હોતો હો
અને કેટલાક સામાન્ય આવક અ ધરાવતા લોકો મને તો ખુબ અ ખુબ ખુશ દેખાતા હોય છે મેં એક વાત નોટીસ કરી અ જો બોવ બધા હા ધનિક લોકો હોય ને એ લોકો ને વધારે તકલીફ હોય. અને જે ગરીબ કે કમ કમાવતો માણસ હોય ને એ પોતાને પરિવાર ને ખવડાવ પીવડાવીને ખુશ રાખે છે.
હા કારણ કે તેમની પાસે પ્રેમાળ પરિવાર સારો મિત્ર અને સંતોષ હોય છે જેમ કે ધની લોકો પાસે ધની લોકો ને એવું વિચાર હોય છે કે તે લોકો કેટલાક અધિક ધન કેવી રીતે કમાવી લે જે જે તેના પાસે જેટલું છે તેના તે માટે એ લોકો સંતોષ નથી તેને અધિ ક ગન જોઈએ છે.
હા કારણ બઉ વાત બઉ સુખ નું. અ સાચું રહસ્ય શું છે તારા હિસાબથી.
મારા માટે સુખ નું સાચું રહસ્ય છે સારો સંબંધો. સારું સ્વસ્થ આત્મસંતોષ અને મનની શાંતિ.
સ્વાસ્થ્ય થી વાત તો અ યાદ આવ્યું. કે લોકો કહે છે કે હેલ્થ ઇઝ વેલ્થ.
બિલકુલ જો વ્યક્તિ બીમાર હોય. તો કરોડો રૂપિયા હોવા છતાં તે સુખી રહી શકતો નઈ અને જો વ્યક્તિ. માર ના હોય સારા હોય સ્વસ્થ હોય તો એના પાસે અ કમ રૂપિયા પણ હોય તો પણ તે સુખી છે. તે રૂપિયાને તે અધિક કરવાનો પ્રયત્ન કરે છે.
હા બઉ સારી વાત તમે જો માણસ બઉ ધની હોય. અને એને કોઈ બીમારી હોય જાય તો એ આખું એના બીમારીમાં ચાલી જાય તો શું સુખ મળે તો એ તકલીફ જ મળે એના શરીરથી.
હા. આજના સમયમાં કેટલાક લોકો પૈસા પીછે બઉ જાય છે પૈસા આ છે પૈસા આવું છે અને પોતાની સ્વાસ્થ્ય નું ધ્યાન નહીં આપે જો તને તારે સ્વાસ્થ્યને કઈ થઈ ગયો તો બધું પૈસા અહિયાં જ રહી જવાનો છે. તો એનો કઈ ઉપયોગ નથી.
પરિવાર નું શું મહત્વ છે આમાં
પરિવાર આપણને પ્રેમ સુરક્ષા અને ભાવનાત્મક સહારો આપે છે. આ વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી નથી.
આમ મિત્રતા વિશે શું કહેવું તમારું?
સાચો મિત્રો પણ પૈસાથી મળતા નથી વિશ્વાસ અને લાગણીઓથી મિત્રતા બને છે મિત્રતા પૈસા જોઈને નથી થાય બૈકી મિત્રતા લો અમ માણસની માણસનું બાત કરવાનું મહત્વ માણસને લોકો સા તે રહેવાનું ક એનું લોકો સાથે રહેવાનું એનું બધું એવું જોઈને માણસ મિત્રતા કરે છે.
પરંતુ મેં જોયું કે પૈસા વગર અ બઉ બધી મુશ્કેલીઓ આવ વે છે.
હા એ પણ સાચું છે તેથી જીવનની મૂળભૂત જ શઆતો માટે પૈસા ખૂબ જરૂરી છે.
એટલે પૈસા અને સુખ વચ્ચે સંંતુલન
હા, પૈસા કમાવાજ જોઈએ. પરંતુ તેના માટે સંબંધો અને સ્વાસ્થ ગુમાવવો ન જોઈએ.
આજકાલ અ ઘણા લોકો અ માત્ર પૈસા પાછળ દોડે છે. તે પોતાના અ સેહત પર ધ્યાન ની એ ચોવીસ માખ થી જે વીસ કલાક કામ કરતા હોય એને પૈસા મેળવા હોય છે. શરીર માટે ખૂબ જ હાનિકારક કારણ કે અ પૈસાથી શરીર ને આરામ બી મળી શકે
હા, તમારી વાત સાચ ચી છે. ઘણા લોકો ઘણી વખતે અ તો તેઓ પોતાના અ ઘણી વખતે તો પૈસા પાછળ જ વાગતા હોય છે. પોતાના પરિવાર અને પોતાના સ્વાસ્થ્ય માટે તો સમય કાઢી શકતા જ નથી.
હમ્મ આ અને ઘણી વખતે અ તેઓ પોતાના પરિવાર માટે સમય કરતા તમે બહું સાચી વાત કીધી ભાઈ. અને મને એક સવાલ આવે છે એ જોવ શું સંતોષ પણ સુખ માટે જરૂરી છે?
ચોક્કસ જે વ્યક્તિ પાસે જે શે તેમાં ખુશ રહેવાનું શીખે તે વધુ સુખી રહે છે. કારણ કે જે વ્યક્તિ સંતોષ નહીં કરે, જેના પાસે જેવુ જેટલું જેટલું હોય, તેના વધારે તેનાથી વધારે તેને જોયું હશે તો તેના માટે ઘણી મુશ્કેલી પણ આવે છે. કેટલાક લોકો તો અવિધ કયા અવિધ કે ગલત કામોમાં પણ લઈ જાય છે.
તો શું દાન કરવાથી પણ ખુશી મળે?
હા, જરૂરતમંદ લોકોને મદદ કરવાથી મને ખૂબ સંતોષ મળે છે.
એટલે ખુશી વહેંચવાથી વધે છે.
એકદમ સાચું.
સફળતા અને ખુશી વિશે શું સંબંધ લાગે તમને?
સફળતા ખુશી આપી શકે છે. પરંતુ જો જીવનમાં સંતુલન ન હોય તો સફળતા વ થી પણ દુઃખી હોઈ શકે છે.
આહા જેમ કે મેં કહ્યું કે, હ બહ બધા માણસો એવો છે. એ એ સફળતા અ લીધે અ પોતાના જે ચોવીસ કલાક છે. એમાંથી વીસ વીસ કલાકે કામ કરતા હોય. તો એના જે શરીરને નહી મળે. અને મેં જોયું અ કે શરીર ને આનામ નહી મળવાથી આપણા શરીર માં બહું બધા બીમારીઓ થઈ જાય. એ બીમારી થી આપણાને સુખ નહી મળે. તો આપણે કહી શકાય, કે એ પૈસા જ એ બધું નથ થી પૈસા હોવા છતાં જો તમારા ઉપર બીમારી આવી જાય અને તમે અ સુખીથી જીવન નહી જી શકો તો એ બહુ ખરાબ છે.
એટલે કામની સાથ આરામ, અને પરિવાર માટે પણ સમય આપવો જોઈએ.
હા બહવ જ સરસ વિષેકું આજે મેં જોયું અને શીખ્યું અ કે આપણે અ કામના સાથે સાથે પરિવાર ને પણ સમય આપવો જોઈએ કોઈ કોઈ વ્યક્તિ એવો હોય છે ને કે જે કામનોો ગુસ્સો હો એ પોતાના પરિવાર પણ નીકળે છે પણ આપણનું એવું રાખવું જોઈએ કે જો ઘરનું કામ હોય ને ઘરવા જ રખવાનું જે પરિવાર નું કામ છે ને પરિવાર તને જે બહાર નું કામ હોય બહાર એથી આપણા જીવનમાં સંતુલન બની રાખે
બ હા એજ સાચું જીવન છે પૈસા જીવન ન જરૂરઆત પૂરી કરવા માટે ખુબ રી છે પરંતુ સાચું શું પ્રેમ પરિવાર મિત્રતા સારું સ્વસ્થ અને આત્મસંતોષમાં રહેલું છે તેથી જીવનમાં પૈસા ૈ કમાવા સાથે સંબંધો અને મૂલ્ય ન પણ એટલું જ મહત્વ આપવું જોઈએ
હા બહુ સારી વાત કીધી ભાઈ તમને ખાલી પૈસા જ સુખ નથી પૈસાના સાથે આપણે અ બહાર ના સમાજના લોકો થી મળવા સંબંધ પર એક પ્રકારને સુખ હોય ભગવાન ની કરીે જો અ ભવિષ્યમાં તેને કોઈ મુશ્કેલી આવે તો એ બધા પૈસાથી નહી હોય પણ જો તારા સમાજમાં બંધ હોય તો એ લોકો બહુ મદદ કરી શકે તારા
બિલકુલ પૈસા જીવનને સરળ બનાવી શકે છે પરંતુ ખુશી આપણા વિચારો અને સંબંધો પર વધુ આધાર રાખે છે
શું માને છે કે પૈસા હોય તો જીવનનુંું બધું સમસ્યા દૂર થઈ જશે
ખુબ સુંદર જાય છો રહહીય્યો આભાર જય શ્રી કૃષ્ણ આવજો જવાનું